મજામાં. તમે કેમ છો?
હું પણ મજામાં છું બસ સારું છે તમે કહ્યો
હાર્દિક હાલચાલ સારું જ છે
આજે બહુ દિવસ પછી વાત કયરી ને
અરે યાર કામમાં બોલ વ્યસ્ત હતો એટલે સંપર્ક નથી થયો હોય શકે
કઈ વાત નહી હવે તો વાત થઈ ગઈ ને
હા એ વાત સાચી
મલીને પ્લેન કરીએ આપણે
હા યાર ચોક્કસ મળીએ છેલ્લા બે ત્રણ વર્ષથી તો બહુત સમય થી આપડે મહિલા નહી મયલા
સાચું કીધું પહેલા તો રોજ વાત થતી હવે તો મહિનો મહિનો પસાર થઈ જાય છે.
પણ જીવનમાં જવા જવાબદારી એ વધી ગઈ છે ને કામ પરિવાર બીજા કામો સમય નથી મળતા
હા પણ જૂના મિત્રો મોં માટે થોડી સમય કાઢવો પડે ને ભાઈ
એ વાત એ સાચી છે અત્યારે કાં છે તું
અમદાવાદમાં જે છું તે તો કેટલા પાંચ છ વર્ષથી અહીંયા જ છું
વાહ હું તો રાજકોટ છું
સરસ શું કામ કરે તે અત્યારે
હું ઓનલાઈન બિઝનેસ કરું હું.
વાહ ખુબ સરસ ધંધો કેવો ચાલે છે?
ભગાને કુપાથી સારું છે સુરવાત માં થોડી મુશ્કેલ પડેલી પણ હવે ધીમે ધીમે બધું સેટ થઈ ગયું હોય છે
બઉ મહેનત કરજે સફળતા ચોક્કસ મળશે
તારે ઘરે બધા કેમ છે?
બધા મજામાં મમ્મી પપ્પા પણ સારા છે તારે તારે ઘરે
મારા ઘરે પણ બધું સારું છે બાળકો હવે મોટા થઈ ગયા છે.
એક સમય હતો આપણેે કે તે બાળક હતા અને આજે આપડા પોતાના બાળક થઈ ગયા.
હા એ વાત તો છે, સમય બહુ ઝડપીથી પસાર થઈ જાય છે. સાચું એવું લાગે છે, કાલે જે બચે છે
કે આપણે સ્કૂલમાં ભણતા હતા રમતા હતાં ને આજે આપણો છોકરાઓ સ્કૂલ જાય છે, અને ભણે છે. ને આપડે બધા કામ પર જાય છે,
હા એ વાત તો સાચી કયરી યાદ છે સ્કૂલ ના દિવસો કેટલી મસ્તી કરતા આપડે.
હા યાર ક્રિકેટ રમવાની રીશેષમાં ધોરણધર શિક્ષા પાસેથી. તે દાટ ખાવાની, આપ લેસન કરીને નહી આવતા તે કોઈ વાર ખીજા હતા અને એ બધું તો કેટલું આપણું ચાલ્યા કરતું.
અને પરીક્ષાને પહેલા એક દિવસ ત્યારે એકબીજાની, નોટબુક લઈને વાંચતા આખેર સમયમાં આપને ભણતા નહી ને છેલ્લે એક્ઝામને એક દિવસ પેલા આપણે એકબીજા નોટબુક લેતા.
હા અને પરિણામ હવે ત્યારે એટલી એટલી ટેન્શન રહેતી કે અમે તો સ્કૂલમાં મમ્મી મમ્મી પપ્પાને બોલાવશે મે ફેલ થઈ ગયો હતો તો પછી વાટ લાગી જાય એમ તેમ તેમ. એ આપણને બહુ જ ચિંતા રહેેતી
હા એ વાત સાચી પણ તોબે પાસ થઈ જાતા.
હા એતે એ આપણ ને લાગતું કે આપડે એક દિવસ પેલા એટલું ભણીને પાસ થઈ ગયા. તો આપણે આગળથી ભણતા તો આપણે ટોપ કરતા ને,
હા એ વાત તારી સાચી ભણ ભણવાનું ક્યાં મજા આવતી આપડે તો રમવાનું મજાતી ને.
હા એતો છે. રમવાની જે મજા છે ને કશું નહીં મળે અને અમને તો રમવાનો સમય નહીં મળે.
હા એ વાત તારી સાચી થઈ જઈ તું શું કામ કરે છે?
હું હું ઓનલાઈન બિઝનેસ કરું છું.
ઓનલાઈન માં સુ જે મારો મારું વેબસાઈટ બનાવો બનાવું છુ તું શું કરે?
મારું કેવું છે આ બધા એમેઝોન ફ્લિપકાર્ટ અકાઉન્ટ હે કે નહીં. આપણે શું કે બિઝનેસ અકાઉન્ટ જે લોકોને ધંધો આગળ લાવવાનો એ લોકોને ખબર ન હોય કેવી રીતે કરવાનું શું કરવાનું સુ પ્રોસેસ હોય એ બધું મેં કરાવું અને આનાથી કેવું હોય એ લોકોને ધંધો ભી સેટ થઈ જાય ને ઓનલાઈન ભી વેચાય જાય કેમકે અમે કેવું હોય ખબર નાના નાના વેપારી હોય ને એ લોકોનેની એની ખબર હોય કે ઓનલાઈન કે રીતે જવાનું શું છે શું ડોક્યુમેન્ટ લાગે. એ બધું લોકોને ખબર નહીં હોય જયારે હું બે-ત્રણ સારી વોને બનાવી આપું
એ તો સારું છે, કામ પછી ગરાક મળી જાય છે?
હા મળી જાય છે. એમ કહે અત્યારની જમાનામાં તો કેટલા બધાનું પોતાનું બિઝનેસ આગળ લઈ જવાનું છે ને
એ એ વાત એ સાચી
ને અત્યારેજ એક ટક્કા અત્યારેજ સવારે જ એક બેંગ્લોરનો હતો ને એનો અકાઉન્ટ બનાયુ
બેંગ્લોુરનું તારી તારી કેવી રીતે આયવી
અરે તેમાં છે ને ઇન્સ્ટાગ્રામ છે ને અકાઉન્ટ એના પર મેં બધું પોસ્ટ કર્રિયા કરવું તો એમાં કેવું કો કોઈ કોઈ વાતો છે ને ઓનલાઈન જ આવી જાય છે ઓનલાઈન વાત થાય ઓનલાઈન પેમેન્ટ આવે ઓનલાઈન બધું કામ થઈ જાય
એક એ સારું કામ છે તારું કસે જવાનું નહી ઓફિસ ઘરે બેઈને જ કરી દેવાનું
હા એજ તો તારી વાત સાચી
પણ આમાં
એ સારું છે કસે ઓફિસમાં જવાનું નહી એમ નહી તેમ નહી અહીંયા થી ઘર થી બેસને બધું કામ થઈ જાય
હા એ તો સારું જ છે ને તો મહિનાનું કેટલું થઇ જાય તારું
બાર મહિના વીસ ત્રીસ હજાર થઈ જાય સાઈડ પર આપડું માર્કેટ કર્યા કરુ સમજની મહિનાના પચાસ સાહીઠ હજાર થઈ જાય
આતો તો બહું સરસ છે માર્કેટ કરે છે શેર માર્કેટ હા હું કરું છું ને આ તો ફ્યુચર ઓપ્શનને પણ છે કેટલા વર્ષથી
આ ચાર પાંચ વર્ષથી જ કર્યું પેલા તો મેં આખું બધું શીખેલું હતું. પછી ધીરે ધીરે ધીરે ધીરે બધું કામ ચાલુ કર્યું કર્યું કર્યું જે ખબર પઈડી કે કેવી રીતે માર્કેટ ઉપર ચડે કેવી રીતે માર્કેટ નીચે પડે બધું ધીમે ધીમે સમઈ જુ અત્યારે બધું આવડી ગયું છે તો રોજ નો બે ત્રણ હજાર પ્રોફિટ કાઢી દીધું છે.
તો બહું સારું છે યાર મને બી શિખવાળ જે ને કેવી રીતે થાય કેવી રીતે નહી કેમ કે મે બહુ વાર ટ્રાય કરી પણ મને ખબર નહી પડે કેવી રીતે કરવાનું
આમાં એટલી કઈ નહી હોય આમાં ખાલી આપણેે કેવું માર્કેટના મોડ બધું સમજવા પડે છે.
હા એજ તો ખબર નહી પડે મને કેટલી વાર મેં ટ્રાય કરીલી ખબર નહ કે કેવી રીતે કરવાનું છે
તો મેં તને સમજાવવા પછી તો માર્કેટમાં કોઈ દિવસ કર્યું નહી મારે
મેં માર્કેટમાં કર્યું પણ આ વખત લોંગ ટર્મમાં કરેલું જેમાં શેર છે પછી આપણે શું કે છે. આઈ. પી. ઑ છે પછી આપડા સ્ટોક છે. પેલા આપણું મ્યુચ્યુઅલ ફંડમાં કરેલું છે મ્યુચ્યુઅલ ફંડમાં એસ. આઈ. પી કરી છે દર મહિને મારા પાંચ પાંચ હજાર કપાય છે.
તો બહુ સારું છે રાખને આથી આનથી વધારે બઉ કમાવા એસ. આઈ. પી તો આપડે બહું સારું છે. તો ભઈ શહ શેર કયાં છે.
હે એક તો પચાસ કોનટીટી ટાટા રિયલની જ્યારે છે ને બસ્સો નો ભાવ હતો આજે કઈ છ હજાર જેટલો ભાવ છે. મે અત્યાર કાઈડું નિ માગેલું કેમ કે અત્યારે જો છે ને મે કીધું અત્યારે પડી રેવા દો આગળ સૂઈ જવા માટે કામ આવશે જેમથી બસ્સો ને બસ્સો ના લીધ બસ્સો ના ભાવ પર લીધા પચાસ જેટલા અત્યારે ભાઈ એટલું ચાલતું છે છેલ્લે તો બેટલું બધું બી ઓછું નહી થાય બસ્સો ના પાંચ હજાર કેમ કે મેં આગળ જોયું ને પાંચ હજાર જેટલું થશે
હા એ તો થવાનું જ છે ને કેકે ટાટાના શેર નું તો આગળ જઈને ભાવ વધે છે મે પોતે ટાઇટલમાં કેટલા ટાટા ના જેટલા બી શેર છે મૈં બધામાં થોડું થોડું લીધેલું જ છે કેમ કે મને ખબર છે ટાટામાં છે જે છે તે તો બહુ સારો છે ટાટા આ તો કેવુ આખ બંધ કરીને વિશ્વાસથી કામ કરાય. ટાટા એલે ટાટા છે બીજા જેવું કોઈ નહિ. રિલાયન્સ તો કેવું સ્કીમમાં પડાવે પેલું ફ્રીમાં આપે પાછળથી બધું મોઘું કરી દે જો ને આ જીઓની સ્કીમનું કરેલું. પેલા બધાને ફ્રી ફ્રી તો એક એક એક બેલેન્સ ના કેટલા ત્રણસો નવાણું થઈ ગયા.
હા એ વાત તો એ સાચી એ તો આપણે લુટિયા જ કરીએ. પછી આ શેર વેદાંતાનો શેર કેવો છે?
વેદાંતનો શેર બી સારો જ છે લોંગ ટર્મમાં તને સારું
અને પછી મેં એક છે ને બીઆઈનો લીધો તો તો એ કેટલા અ પચાના ના ભાવ પર લીધેલા. પચાના પચા કોન્ટીટી લીધી હતી. ત્યારે કઈ ત્રણ રૂપિયા ભાવ હતો. પછી અત્યારે કઈ પંદર રૂપિયા ચાલે છે.
હા એ તો છે ને આગળ વધવાનો છે કેમ કે એમાં શું થયું કે વડાફોનનું જે હતું ને વડાફોન ને આઈડિયા મર્જ થઈ ગયું. ન વોડાફોનનું પહેલાં તો કે ચોપન રૂપિયા જે જે અહીંયા આવેલો હતો પહેલા કેવું બોવ જ થઈ ગયું ને ઘર જે હતું તે સરકારે લઈ લીધું. એલે અડધો શેર લોકો સરકાર નો આયો ને અડધો શેર આ લોકો એટલે એના લીધે શેર પડી પણ ધીરે ધી પાછો વધશે અત્યારે પંદર છેને આગળ જઇને વીસ પચી બી થશે પછ છવીસ
હા એટલે તો મેં કાઇઢા નહી રાખી મુક્યા છે તે મને સારો પ્રોફિટ મલે.
પછી તે આઈપીઓમાં ટ્રાય કરેલો કે નહી?
અને આઈપીઓમાં તો મારે બહુ લક છે.
એમ.
અરે મેં ત્રણ આઈપીઓ ચાર આઈપીઓ ભરેલા એક વારી નો ભરેલો. એક આપણો સ્વિગીનો ભરેલો પછી એક આપણો નો ભરેલો એક કયો સારો છે તો. યાદ નહિ મને તો એમાંથી વારી સ્વીગી અને ઝોમેટો
તો તો બહુ સેલુ કહેવાય.